હાલો
હા અવાજ આવે છે મારો-
હા તમારે આવે છે.
ના નથી આવતું-
તો એવી જગ્યાએ જ આવઓ ત્યાં જ્યાં વર વરસાદ ઓઈસ આવે-
હાલો પહોચી ગયા.
તો ટોપિક તમે બોલો કે મેં બોલો ના શું ટોપિક.
શું હતું.
હમ
સું હોતસો તો પ મૃત્યુ પછી શું થાય છે.
ના હા મને યાદ આવ. જો તમે અદ્રશ્ય થઈ જાવ તો તમે શું કરો.
અદ્રશ્ય થઈ જાવ તો તો કનઈ તો ગાયબ થઈ જાવ ને બીજું શું કરે.
હ
ગાયબ થઈ જાવ એમ અદ્રશ્ય થતો હોય એ શું ગાયબ થઈ જવું.
પણ શું કરો ગાયબ થઈ ને પછી શું કરો એમ કવ.
ગાયબ થઈને પેલા તો શું શાંતિથી બધી મજા લઉ. કે જે જગ્યા એ મારે જવાય એમ ન હોય ઈ જગ્યાએ હું જાઉ મજા લેવા હાટુ.
હમ્મ.
કે જે જગ્યાએ સરકારે પ્રતિબંધ કર્યો હોય. એ ક્યાં કોઈ માણસ ના પાડત એ જગ્યાએ જવ મજા લઉ.
એવી કઈ જગ્યા છે.
એ મન નથી ખબર ને એ જાણી ને કઈશ હવે.
હમ
કયો અત્યારે ટોપિક હવે.
જો તમને એક દિવસ માટે ના એક દિવસ ને સમથિંગ વન એક વીક માટે તમને આખી દુનિયા ચલાવનુ કે તો તમે હું હું ચેન્જીસ લાવી દો.
દુનિયા આખી ચલાવા દે.
હા
આટલો બધો પાવર તો કોઈ આગળ નથી ને.
આાછ ખાલી એ છે. કે ઈન્લોજીકલ વાત છે.
સમજીગ્યો. તો પછી એવું ટાઈમ ચેન્જ કરી નાખો કે રાતે કામ કરવાનું દિવસે દિવસે કામ જ નઈ મજા કરો.
ઓહ હોહો
ઈનલોજીકલ વાત છે ને એટલે પછી કામ જ ની
કશી ઇનલોજકલ નહી અમુક લોકો એવું હોય કે દિવસમાં કામ ના કર રાતે જ કામ કરે.
ના હોય અમુક લોકો બરાબર છે પછી કામ જ નહીં કરવાનું મજા કરો અઠવાડી દિ તો બધા મજા જ કરવાની. પછી અઠવાડિયુંથી જેવું પૂરું થાય.
હમ્મ.
એટલે ડાયરેક્ટ જેના હાથમાં પાવર હોય એને આપી દેવાની. કેવા ત્યારે તમને
બરાબર. મેં હોય તો મેં તો હું કરાવું ખબર પેલા તો બધા માટે એ કેવું બે બે વીસ રાખું બધા બધા પીપલ માટે. એ હોય પછી બધા માટે પૈસાનો વરસાદ કરાવડાવો બે દિવસ હોય કેટલો કન્ટિન્યુસ પૈસાના વરસાદ પણ કેવુ કે અમુક અમુક ટાઈમ લિમિટ હોય કે આટલા કલાક બે કલાક પરિંત થશે એમ
હમ્મ.
એટલે બધા જ અમીર થઇ જાય.
બરાબર
પછી બસ વરી બધાને અઠવાડિયા પૂરતી એટલી ખુશી આપો એટલી ખુશી આપો એટલી ખુશી આપો બસ કોઈ રડતું ના હોવ જોઇએ બધા સુખી ને શાંત ને હસતા ખેલતા
બરાબર શક્યતા હશે
એ તો છે હવે એટલે તો ઇનલોજકલ વાત છે.
બરાબર છે તો પછી કવ નેક્સ્ટ ટોપિક આપણું.
હા.
સમુદ્રના પંચાણું ટકા ભાગ વિશે આપણને હજુ કેમ નથી જાણતા
કારણ કે આપણે અંદર નથી. ઉત્તરિયા સમુદ્રની
તમે નથી ઉતરી ઉતરવા વાળા તો ઉતરી ગયા છે ને
પણ એટલું બધું કઈ નહી ઉતરા હજુ તો થોડુંક જ ઉતરા એટલે એ મને નય ખબર.
એટલે
કેટલુ ઉતરાકો મેં અવડે વચ્ચે જોયું તું પેલી ખબર એક ફીશ નીકળી તી વચ્ચે એના માથા પર એન્ટિના ટાઈપ હતું એ નામ મને યાદ નહ આવતું ના આવે ત્યારે ફીસ નહી આખી બ્લેક કલરની હતી ખબર હોય તો.
ીસ્ટ બ્લેક કલરનીઈ ઓફ મો ઓફ
પણ એ એકદમ કાટા ટાઈપ કેવી કેવાય એ માથા પર એન્ટિ નાતો ને એવું કે કે આ જારે એકદમ કેવું કે હૌથી પાણી નીચે રે
હમચ ગયો એ ઉપર આવી ગઈ હતી બધી.
હા તે જ કહ છું.
હા પણ મને નામ યાદ નથી ઓકેશિયાલો છેવું હોય.
મને નહીિ યાદ તેવું છે એટલે હું દિને ગ્યાસવડે
તો તો પછી આપડે પંચાું ટકા ભાગ વિશે આપું કેમ નથી જાણતા પંચાણું ટકા ભાગ એટલે ઊંડાઈ માં તો ગયે લઈશું આપણે ઘણા બધા. પણ દરિયા ની વચ્ચે ને એ રીતે ન ગેવું એમ
હમ
આપડે જેટલું ટ્રાવેલિંગ થતું એમની વચ્ચે વચ્ચે તો બધ ર સાચું હોય કે બધું ચેક કરતા હોય ઓઈલ બોઇલને શું અંદર છે એ બધું કાઢ્યા રાખે.
શરમાં રસ્તો જ નથી ને એકલો દરિયો જ છે એકલો દરિયો સિવાય કઈ નથી આવતું એવા વિસ્તારમાં ઓગયોવ હોય ને કેટલી જગ્યા હો કેમ કે આપડે જ્યાં બર્ર બોર્ડર જે દેશની બર્ડર આવે એટલી જગ્યા મો ટ્રાવેલિંગ થતું હોય બાકી ઘણો બધો એમ કેહેવાય કે પંચાનુંું ટકા પંચોતેર ટકા જેટલા પાણી છે. એટલા વિસ્તારમાં બધાયય કે ત્રીસ ટકા કે ચાસ ટકા ક ભાગમાંલા બીજા ત્રીસ ટકા તો
મેં એવું જ વિચાર્યું કે જો આપડે એકદમ વચ્ચે ફસાઈ જઈએ બરાબર નીચે તો કેવા કેવા જીવો હશે ડેન્જર ડેન્જર જ થયું હશે ને આપે જોયા જ નહી હોય એને હજુ.
ન તો એ હોયને એ તો વાત છે અમુક કેવા છે પંચોતેર પંચાણું ટકા સમુદ્ર વિશે કેમ જાણતા નથી. એટલે એમાં પંચાણું ટકામાં શું શું પણ હોય શકે વિચારો?
હમ મારે તો એક ઓફ્ટોપસને જોવો છે.
તો જોવો છે કે જોવી છે.
જોવો છે ઓક્ટોપસ મેલ જ આવે ને? ફિમેલ બી આવતો છે મને નહી ખબર આવે જ આઈ મીન આવે જ પણ મારે મેલ જોવો છે બસ
જોઈલે જોઈલે ગોતીને અંદર ડૂબકી મારજે એક વાર સમુદ્રમાં મળી જશે. કદાચ મે બી મળી જાય.
એ ચાઇનીઝ લોકો હોય એ લોકો કેવી રીતે ખાતા હશે યાર કેટલું ગંદુ નહી લાગતું. તું એ લોકો તો તમને એવું ભાવ બધું? તમે પેલા તો વેજ છો કે નોનવેેજ છો?
મને તો બધું જ ભાવે વેજ નોન વેજ. સાહેબલપુર ભે ખાઈ લેવાનું કટક કટક કટક મસ્તી કરું છું હવે. હ વાગ શ કેટલી એને કેટલું નુકસાન કરે કે કેટલા બિચરા જીવને માનીને ખાતા હોય.
તેજ ને એટલે પછી એ લોકો ની બાજુ ટ્રસું નામ આવું બધું ને એવું બધું આવે. હા રોજ આવો જે પેલા મરી જવાજ હું તો એ જ કહું.
એટલે તે ભગવાન એનો વિનાશ કરે જ છે. તે જે આવા લોકોનો વિનાશ થવાનો છે.
લોકોને કેમનું ભાવતું હશે, મને તો એ વિચાર આવે.
એ તો એ લોકો ને ખબર, યાર. એ લોકો જમે, આપડે તો જમતા નથી, આપણને કંઈ ખબર નથી.
ચાલો, તમને કેહેવાય ને સી ફૂડ હોય, એમાં તમારુ કંઈ આ ખબર છે મને ખાલી. અ એવું હોય ને, આ માછલીમાં પણ ટાાઈપ હોય.
હા.
મને એક તો યાદ હોય નહિં, તો તમને ખબર છે કયા કયા આવે છે?
એટલે સી ફૂડ ખાઈએ એવી મછલી
હા, હા.
માછલી માં એવું છે કે, ખારા પાણી ની માછલી દરિયાની, એક મીઠા પાણીમાં એવું માછલી એ બે પ્રકાર મને ખબર છે. પછી બીજા અમારી બાજુ વધારે ખાય ને, દરિયાકાંઠા વાળા જયાંના હોય ને, એ બધા ઝીંગા આવે, ઝીંગા ખાય.
મને ખબર છે, એક ઝીંગા પછી એક લેપટા
અજિંગ લપ્ટ બે હતા યાર.
અલગ અલગ હોય કદાચ.
એક જ હોય.
અલગ અલગ હોય યાર, એ મેં જોયેલા છે. કેવી રીતે કહજો, એક છે ને નાની માછલી જેવા આવે, પછી એક કાજુ જેવા આવે. ને પેલા હા.
અ તો લેપ્ટ ચિં આપ ત ચિં એક જોયેલા છે.
મેં જોયા હતા.
પછી બીજું તો શું ખાવાનું એવું હોય? બે મોટી મોટી હા, એવું હોય કરે છે, કેકડા કેકડા કેવાય.
અમે કંઈ કંઈ ગયા હતા. કાવી કંબુગયાર, જ્યાં મહાદેવનું મંદિર છે, તો ત્યાં કેવું ખબર હોય, એના નાના નાના બચ્ચા આવે ને તેમાં ચાલે ને, તો કેટલા બધા ત્યા ખ એમ તો અહીંયા પણ દરિયો છે ને, તો બહુ જ બહુ જ બધા હતા.
બરાબર હોય હોય, તમ તારીમાં શું ને. ખાઈ લેવાના.
મેં નોનવેજ નહીં, એટલે મેં નહીં ખાતી.
ઠીક, તમે નોનવેજ નથી, તમે નોનવેજ જમતા નથી.
મેં
હા, આ, આ, આ. બરાબર છે, બંને વ તો કયો ટોપિક? બંને વાત છે.
તો.
તો કયો?
ખબર નહીં આવે, તમે કયો ટોપિક.
જો આવતીકાલ વિશે એક જ સત્ય જાણી શકો, તો શું જાણશો? ટોપિક પણ એમ છે.
આવતીકાલ વિશે.
હા
એટલે ખાલી એક દિવસ માટે જ.
હા, આવતીકાલ નું એક-એક જ જાણવા મળતું હોય, તો તમે શું જાણશો?
હમ, કે તો હું જાણવા માગુ. ખબર નહી એ તો જો હા એ માગુ કે પણ એમ જોવાય ના સત્યને ખાલી જણાય.
હા એટલે એઈ જોવાય તો નઈ જ ને ખાલી જાણીએમ પૂછો તો તમને કઈ દે.
એવું તો હું જાણવાનું મારી વિશે હ મેં પચાસ વર્ષ ની ઉંમરે કેટલા પૈસા વાળી થઈશ.
અરે આવતી કાલ નું ખાલી.
આ ખાલી આવતીકાલનું
ખાલી આવતીકાલ નું.
તો તો હું હવે કશું નહી જાણ માર તો મને ખબર જ છે હું થવાની છે રે.
તો તમને ખબર છે હું થવાનું શું થવાનું કાલે.
થવાનું છે વારી મે ઉઠીશ પછી મારું જે કામ છે તે પતાયશ બસ પછી આ આપ વાત કરીશ. હારુ
અમુક વસ્તુ ખબર ન હોય એમ અમુક વસ્તુ ખબર ના હોય એટલે એ
કેવાની જરૂર નહી આ.
હા એટલે કેવા જસ્ટ એમ કઉું છું આ ટોપિક આપડશે ને જો આવતીકાલ વિશે એક જ સત્ય જાણી શક તો તો શું જાલશે.
તો તમે હું જાણશો.
શું જાણશો કાલે હવારે કેટલા વાગે ઉઠીશ હું એમ.
હ
કેમ બેદર છ. દરરોજ રાતે એવું એલારામ મૂકું કેઈ વેલો ઉઠી જઈશ પણ હવાર પડે ત્યારે મોડું જ થઈ જાય આજે સવારે સાડા છ નો એલાર્મ મૂક્યો હતો. આ તો સાારા છે છ ને ઓગણત્રીસ નો મૂક એટલે છે ને બીજા પા દસ પંદર મૂક હારે એલે છ ઓગણત્રીસ ઊઠી ગયો બ બધે બધા બંધ કરી દીધું હું ગઉ તો ઉઠી જ ગયો છું પછી મમ્મી આવ્યા હાડા હ તારેા જવા નથી એટલે લેઈ તારે જવાનું હોતું દોઢ કલાક બે કલાક.
પેલું સત્ય તો એ જાણેશું.
હ
હમ
વરસાદ ચાલુ થઇ ગયો અહિયા તો
નાહી નાખો ત્યારે.
નહી ખ પરત